એક મિનિટ મને તારો અવાજ નહી આવી રહ્યો પ્ર હલો
હા બોલો અવે આવે છે અવાજ
હા અવે આવે છે વાત બોલ
શું કરો છો
બસ કઈ નય આ બેઠા છે તું શુ કરું છું.
બસ પગેથી બનાવવાનું છું આ જે તો એની તૈયારી કરું છું.
હા અચ્છા કેવી રીતે બનાવાય પગેટી
એમાં છે ને ડુંગળી લસણ અને બટાકા એટલી વસ્તુ જોઈએ. પા પહેલા તો અ સર સેવનટી પસેન્ટ સિત્તેર ટકા જે બાકી દેવાની સ્પગેટી પછી એમ એ અ પેલા કાણાવાણા એમાં કાઢીને ઠંડુ પાણી ઉપરથી રેડી દેવાનું એટલે ચીકણી ના થાય
હા
પછી એને થોડી ઠંડી થાય પછી પેલામાં બટાર અને તેલમાં વગાર એ કરવાની એમાં તમારે જી નાખવુ હોય એ નાખાય જેમાં ડુંગળી પછી નાખો હોય થાય એમાં. એટલું ના.
ઓકે.
દૂધ કાતા મ લઈ નાખીને મસ્ત થોડી વાર થવા દેવાનું ફ્લેવર આવે ત્યાં સુધી. ના ના એટાર.
હ હા બરાબર છે. હ મજા આવે ખાવાની હેને.
હ જ તું આજે હું બનાવ છું પેલી ને ફોન કરું બોલા લઈને ખાવા આપડે જારે જોડે ખાઈશું.
ઓકે. હું ઘરે ટ્રાય કરી જોઈશ બનાવવાની. ક્યાં ડીમાટ માં મળે છે.
હા મળી જાય.
ઓકે જોઈશ જોઈસ હું ટ્રાય કરી જોઈશ.
એ પલા અયાંતો ખાય લે માર ઘર આયને
હા.
થાઈ જ કેટલા વાગે આવીશ બોલ સારું જો ત્યાં સુધી તો બની જશે આરામથી.
હા બોલ બીજું કેવું ચાલે છે.
બસ એને તૈયારી કરતી તી પછી એક બૂક વાચી તી લઈ કી કરી.
અચ્છા. કોલેજના ડેઝ કેવા ગયા
મસ્ત ગયા આ આ વખતેમાં સાડી પહેરી હતી મસ્ત.
અચ્છા હા બધા ડેઝ હતા ને સિગ્નેચર ડે.
હ સગ હ સિગ્નેચર ડેમાં પણ બહુ મજા. થ છે.
હા મે ફોટોઝ. ને એવું જોયું તો.
પછી ગામાં પણ બહુ મજા આવી. હા ગ્રુપ ડેમાં. અરે ગ્રુપ ડે નમક. ગ્રુપ ની છોકરી અમારા આગળ ફોટો પડાવવાતી હતી ગાર્ડન માં ને ભાગી ભાગી ના હતી ને કશલીક થઈ ગઈ.
બો મજા આવી હતી અને અમે લોકો બધાતા હસતા
અચ્છા હા કેન્ડિટ ફોટો બો મસ્ત આવે.
થઈ હતી બહુ મસ્ત.
તો લોકો બહ હશે.
હા કોલેજની મુમેન્ટ્સ. બહ મજા આવે કોલેજમાં. કઉ ડેઝ ને એવું હોય ને ત્યારે બધા સ્ટુડન્ટ જોડે મળીને કરતા હોય ને સેલિબ્રેટ, તો વધારે મજા આવે.
અવાજ નહી આવતો બરોબર તારો.
હલો.
હા બોલ.
ત્યાં પછ સ્પોર્ટ્સ ડે પણ હોતો પણ અમે સ્પોર્ટ્સ ડે માં વધારા નતા ગયા થોડ થોડું રજા કઈ ના ઘર જ કરી લીધ
હા સ્પોર્ટ્સ ડેમાં કઈ એટલું ઇન્ટરેસ્ટ ના આવે ને તો મજા નહી આવતી.
એટલે જ ને અમક ગ્રુપ ના, હ અમક ગ્રુપ ના બે છોકરા છે એ લોકોને બહુ જ ઇન્ટરેસ્ટ હતો. તો એ લોકો બધા ટે સ્પોર્ટ ડે ના
ઓકે તો તો બ બધાજ સ્પોર્ટ ની વેન્ટ બધી જોઈ હશે કે કઈ કઈ ગેમ્સ રમાય છે.
હા કોણ? કોણ કોણ રામે છે
બરાબર છે ઇન્ટરેસ્ટ હશે એ લોકો કોના એ ઇવેન્ટમાં.
મોરલા
કોલેજની સ્પોટ સારી હોય છે આમ તો પણ મોસ્ટલી છોકરાઓ એમાં પાર્ટ લેતા હોય છે છોકરીઓ થોડીઓ
એ લોકોઈ છે થોડા ઘણ એ બેડમિન્ટનને જો બધા માટે.
હા એવી ગેમ્સ રાખવી જોઈ એ તો આમ પાટ લે આપણા જીવા
મજા
હા એજ ના. ક્રિકેટને એવું હોય તો પછી છોકરીઓને હા.
કશું મજા ના આવે ક્રિકેટમાં અમે ઓછી પડે ખબર પણ ઓછી ખબર પડે એટલે મજા ના આવે.
હા એજ ને ક્રિકેટમાં છોક છોકરાઓને ઇન્ટરેસ્ટ વધારે. હો છોકરીઓને તો બેડમિન્ટન છે, ખોખો છે એવી બધી ગેમ રાખી હોયને તો પાટલે છો કરયો. અવાજ કપાય છે તારો. ના બસ બેઠી જ છું.
અ
ફેન નો આવતો હશે. હા ફેન નો આવે છે.
ઓ ના એવું કશું નથી.
હમ્મ બસ કઈ નઈ યાર આ ગરમી કેટલી વધે છે. અને એમાં એક જમવાનું બનાવાનો કંટાળો આવે સ્પાઈસી વસ્તુ કઈક ઠંડી વસ્તુ બનાવતા હોય ને
અરે હમણાં જ સરબત બનાવ્યું તું ખા મારી બે ફ્રેન્ડસ થાય છે ને તે લોકો જોડે એ લોકો જોડ બેસીને થોડા ગપ્પા માાર્યા. મસ્તી કરી કે હમ.
મેં બે દિવસ પેલા ફ્રૂટ સલાડ બનાવ્યું તું. દૂધ ઉકાળવા રાખી દીધું. અને અંદર એક તો ઉભરો આઈ ગયો એ દૂધનો મોરસ નાખી અને ખાંડ ઓગળી ને લા એક બીજી વાત કેવા. કસ્ટર્ડ પાવડર દૂધમાં નાખીને એની સ્લોઈ કરી દીધી અને પછી એ એમાં નાખી. મૂકી દીધું અને ઠંડુ કરવા મૂકી દીધું. અને બીજી બાજુ હા બીજી બાજુ બધા. ફ્રૂટ્સ અમારે આદાડમ ચીકુ. કેડા દ્રક. તરબૂજ. એવું બધું અને અંદર નાખિયું હા આખો દિવસ આખી રાત ઠંડુ થવાનું. કરી દીધો બીજા દિવસ પીધું એટલે એટલું ટેસ્ટી ના. તો તું ને ઠંડુ ઠંડુ.
અત્યારે બધું પીવાની ઈચ્છા થઈ જાય તો તું રે વા દે.
હા ઠંડીમાં અરે ગરમીમાં આવી જ વસ્તુ ભાવે યાર સ્પાઈસી કરતા.
મને પણ અત્યારે ઘરમાં બહાર જવાનું ગમતું નથી અતિયારે મારી બેન ફ્રેન્ડ
હા
અવાજ. કપાઈ ગયો પાછો તરો
હલો.
એક બહ જ અવાજ કપાય છે તારો નેટવર્ક ચેક કર.
અજ આવાજ અવાજ.
હ. થોડો થોડો આવ્યો.
હવે આવે
બોલાવા.
નવ. હલો.
હલો હા હવે આવ્યો અવાજ બોલ.
એટલે મારી બે ફ્રેન્ડ આ આવી છે ને એ લોકોને એ કીધું કે આપણે કસે ખાવા જઈએ પાણીપુરી કે. તો પાછી મેં કીધું ને તાપ બહ છે કદાચ પાણીપુરી વાળા હોયર કઈ નકકી
હ અને ગરમી બી છે ને એટલે નીકળવાનો કંટાળો આવે બહાર.
બહ.
ઘા. હજુ ઠંડ હા ઠંડી. જેવો ટાઈમ હોય ને. તો ચાલી જાય ગમે ત્યાં ફરાય. ચાલતા ચાલતા બી જવું હોય ને તો ગમે ત્યાં સુધી ચાલી નાખાય.
એ ગરમી માં ચાલવા જઈએ ઘ પરસેવાથી નવાય જાઇયે
હા અને પાછું ડીહાઈડ્રેશન.
એ તો બઉ ઓર્જનલ તો પાણી તો વારે વારે પાણી પીવા જોઈએ મારે.
હા બોટલ લઈને જોડે જાઉં
બરાબર.
બધા એજ
હા.
હમ્મ અત્યારે તો શેડીનો રસ ને એવું બધું બી પીવાની બહુ જ મજા આવે. રાત્રે અમે જમીને આટ મારવા નીકળી ને હું ને માર મમ્મી કા તમારી કોઈ કઝિન હોય ફ્રેન્ડ હોય. તો સાંજે જમીન નીકળીએ ને એટલે સેડીનો રસ પીવા જઈએ પછી અ બ બરફનો ગોલો ખાઈએ
મજા આવે બરફ નો ગોળો અમાર સાઈડ નથી મળતો નહતો મારે ખાવું છ
હા બરફ નો ગોળો મજા આવે અંદર ડ્રાયફ્રુટ વાળી પ્લેટ હોય ને તો તો બહુજ મજા આવે.
હમ્મ ના મને ડ્રાયફ્રુટ વાળું ઓ છું મન તો ગોળો એ પણ ખાલી ચોકલેટ ફ્લેવર ના આવે
બહુ જ મસ્ત
પણ અમારી બાજુ મોડુ વાંધ અમારો ઘર કઈ બાજુ આમ વિસ્તાર એવો બધું સુનસાન હ થોડું ચાલી ને આગળ જઈએ ને ત્યારે કોણ કોણ વસ્તુ મળે શાક
હમ્મ બરાબર છે. તમને થોડી વાર મા ફોન કરો પાછો મારો નેટવર્ક ઈસુ થઈ રહ્યો છે એટલે
હા વાંધો નહી
હા.
સારું ચાલું.